હલો બસ કઈ જો તું શું કરે
કઈ નહી આ બેસી રહેલી
બરાબર હા થઇ ગયું કામ તારું થઇ ગયું કે
હા થઈ ગયું થઈ ગયું ચા નાસ્તો કર્યો
હા કાર ન તે
બરાબર હા ક્યાર ન મેં પણ
હા
કોલેજ એવું જાય કે વેકેશન
હમણાં તો વેકેશન મારું
મારે તો ચાલુ થાય. હા
બરાબર
અમારે તો ચાલુ થઈ ગયેલી.
હમ હમ હા હમ તારું કઈ લાસ્ટ ઇયર કે
હા મારું લાસ્ટ તારું કયું?
મારું સેકન્ડ ઈયર છે.
હા બરાબર તું તો ફેશન ડિઝઇનિંગ નું કરે ને
હા ફેશન ડિઝાનિંગનું
બી કોમ કરવાની
હા કરવાની આ આઠ ચાલુ કરવાની છે.
હા બરાબર ફેશન ડિઝાઇનનું પટી ગયું?
હા થોડું બાકી છે હજી.
બરાબર અમારું બી હવે રિઝલ્ટ આવશે બી કોમ નું
હા ઇન્ટનશિપ?
તે હા કરવાની ને આોડ્યા કર ઇન્ટર્નશીપ પણ
મારી બી આવવાની છે.
હારે આવવાની છે.
હમણાં ફ્રી છે કે તું?
હા હમણાં પ્ર્રીતમાં એના માટે કોલ કર્યો કે તું માથેેડા નાવાની કે.
હા કોણ કોણ જવા?
હા બરાા અમે ગ્રુપ માં છે.
બરાબર
દસેક જણા ન ગ્રુપ છે અમારું ને તું. કોઈ ગ્રુપ ને રેડી કરવાની હોય તો તે કર કેમ કે અરબાનિયા માં જવાના ને
હા હા હા હા હા
એટલે બીજી બી અરબાની કરવી જ પડશે એટલે
હા કેમ કે બહુ બડાા જવાના હો એટલે
હા એટલે તું બી આવતી હોય તો પછી બીજી વારબા કરી લઈએ એમ.
હા હ હ હા મેં બી વાત કરું બીજા ફ્રેન્ડ લોકો ને
હા કરવીટ પર સરારબાની આપ ભાઈ કેમ કે અમે દસ જણા થઇ ગયા છે.
બરાબર
કઈ નઈ તું પણ રેડી કર બધાને
હમ પણ ક્યારે જણું કે નક્કી કે પછી
કઈ નઈ તુ કે નહી નહી તુ કે ટાઈમ તમને ક્યારે ફ્રી મળે
અમે તોમે ફ્રીજ છે મહિનો દિવસ.
હા તો અમે બી પ્રીત છે એટલે બધા એમ જો હા કે કે બધા ફ્રી છે તો પછી રેડી.
અચ્છા બરાબર.
કઈ ની તારા ગ્રુપમાં બી વાત કરી છે. તું બધા ક્યારે ફ્રી છે ને ક્યારે હું છે એમ બધું
હા એ તો ઠીક માથેરાણા જવાના કે પછી બીજી બીજીબી કશે જવાના છે?
પેલા અહીંયા થી માથેરાન જવાનું ત્યાં બે ત્રણ દિવસ એમ રોકાવાનું
બરાબર.
ચોમાસું ચાલે ને મજા આવે અમને તા રૂમ લઈ લેવાના દિવસ તા નાઈટ કરવાની.
હ બરાબર.
પછી ત્યાં કે મહાબલેશ્વર જવા
હા.
વાલા એવું જવાય કે ત્યાંથી
અ હ ચેક કરવું પડે તો ચેક કરીને કેવા.
હમ મારા ભાઈ ને પૂછી જોવા
હા એ કામ કરે એ જાટો એને ખબર હોય.
હા એ જાય ને બધું
હમ. તો
ફેમિલી પણ આવવાના એમ ક્યાં કરે છે બડા.
ફેમિલી વાળા આવવાના કે તમે મારી ફેમિલી ને કેવું.
હા એવું કે છે મારી ફેમિલી બધા મમ્મી પપ્પા આ બધા રેડી થયા કરે છે.
હા હા તો ચાલ મેં બી રેડી કરું.
તારી ફેમિલીમાં
હા એવુંજ કરવાની
એ તો આવશે જ બધા.
હમ્મ
ફિક્સ થાય એટલે હા હા પાકું પાકું.
હા બોલ બાકી મજા ને?
બસ મજા
હમ કેવું ચાલ્યા કરે બધું મજા ને?
ચાલે અવે એક્ઝામ આવવાની છે અવે ઇન્ટરનલ.
બરાબર.
કોલેજમાં પાછી કોલેજમાં બી લેવા પડશે.
હમ હમ હમ હમ હમ.
કેવો વરસાદ છે, કચ્છમાં?
કચ્છમાં તો હજી કઈ નથી.
અયા તો આવી.
મજા આવે માથેરાન જવાની.
હા એજ તો બોઉ મસ્ત વટારણ ટા તો
હા બધા રેનકોટ લઈ લેજો.
હમ રેનકોટ ને બડું લેવું જ પડ હે.
હા રેનકોટ તો લેવું જ પડે.
હમ્મ
તમે લોકો ત્યાંથી કેવી રીતે આવશો
ટ્રેનમાં કેવી, જાવુ
પણ પછી આવી જવા તરત તમારાથી
હ આવી જ હા જવા હે એવું હોય તો
એક દિવસ આગળ આવી જજો
હા
તું તો રાજકોટ જટી હશે ને પાછ.
રાજકોટ જવા જી વાહર છે
વેકેસન છે એટલા
હા એટલે તો કછ આવે નહી
બરાબર કઈ નહ ત મમ્મી પપ્પા ભાઈ બેન બધાને લઈને આવજે
હા લઈ લ્યાવા
મમ્મી ને પાછું પૂછી મુકજે એક વાર
હા ની ટળ પછી ટાઈમ પર ના પડી દઈ
હા એટલે જ તો આપણને એમ બધાને સીટ બુક કરાવતા ખબર પડે
આ એકટો
તો પછી મિરભાઈ જરબાનીિયા માં પણ લઇ જશે તો
હા હ હ હ હા કેમકે પોતાનું એટલે કઈ વાંધો નહી આવે
હા એજ એમાં જ સારું પડે
હમ
કઈ નઈ એ તો જોઈએ ને આપડે
હા હું થાય તે જોઈ હવે ફાાઈનલ જાય કેમ
બરા આમા ગ્રુપમાં બી હાજ કેટલા છે હવે ટાઈમ પર ખબર નઈ કોણ ની આવે ને કોણ નની
હમ એને પ ટાઈમ પર ના પાડી દેવા બધા
હા એટલે
હમ
ગ્રુપ બનાવેલું છે મેં એમાં તમને લોકોને એડ કરી દેવાય એટલે બધું એમાં એ લોકો હું કે તમને ખબર પડી જાય એમાં
હા
પણ માઢેરાન જ જઈએ કે બીજે કચ્ચે જઈએ
મારે તો છે ને તે એમ પેલી બાજુ કે હું કેવાૈયા સાપુતારા હ ને એ બીજ બહ મસ્ત છે
એ બી સારું છે કે
હમ
સાપુતારા બલસન હલ એ બધ હલ બી હવો અસ્
હા
એ પણ જવું પડે
કેમ કે જો છે ને હમણાં ને મહારાષ્ટ્રમાં બલ્ટ બહુ આલટ ખરાબ છે વરસાદ ના કારણે તો થોડું કઈ વ ઈસુ ઈસુ આવી જાય તો વળી ક્યાં જવાનું એમ
હા એ પણ છે કઈ નહી તો આપડે કોઈ દિવસ સાપુતારા ન જ પેલું માથેરા ને કેન્સલ કરીને આ સાપુતારા વાળું જ ગોઠવીએ
હા કેમકે જો ત્યાં છે પેલું મુંબઈ બાજન બહ જ પેલું ચાલતું છે તો વળી કઈ અટકાઈ બટકી ગયા વચ્ચે તો
કઈ નહી તો એવું કરવાનું કે અહિયાં થી આપડે મારા ઘર થી જ મારા ઘરે જ બધા આવી જેવાનું ત્યાંથી આપડે બધા અરવા બેસી જવાનું ને પછી ત્યાંથી તે આ્યો સાપુતારામાં જે પણ બરાા રસ્તા માં ઢોર દેખાય ને
હા
એ બધું ફટું ફટું જવાનું
બરાબર
નહી તો સાપુતારામાં પછી એક દિવસ એમ નાઈટ આઉટ કરી લેવાનું
હા ચાલે.
સવારે ઉઠી ને ફરવા જવાનું એ પણ બહુ મસ્ત.
હમ્મ. અને એવું હોય તો નહી તો પછી કઈ નઈ હું જે તો પેલું ગીર ના ચડી આવ હું
હા એ બી ચારે ગિરનાર બી મસ્ત
હા કેમ કે હણાં મસ્ત વાતાવરણ ચોમાસું એટલે બહુ મસ્ત હ તણું વાતાવરણ
ને બધા દૂર જોવાનું બહુ મજા પડે
હા એજ તો પેલા આમ રણા જેવું પડિયા કરે એને
હા રણા બહુ મસ્ત
હમ્મ. એ બાને દર્શન બી થઈ જતા.
હા અને ઢોર જોવાનું બી મળી જાય.
હા એ તો. એવા મોસમ ક્યારેક ક્યારેક જરાય પાઈ આ તો હમણાં પૂરું થઈ જાહે.
હા. ને ઢોધ પાછા એકદમ દૂધ જેવા દેખાય.
હા એજ તો બહુ મસ્ત વાઇટ વાાઈટ હોય.
કઈ નઈ જઈએ ને માધેરાન બધાને પૂછ્યું માધેરાનમાં હમણા
એક વાર એ વાત કર
છે.
હા કેમ કે એક વાર પૂછી લેજે તરા ભાઈને હું છે ને હું હી પછી ગ્રુપ માં એ ચર્ચા કરી લે અને પછી એવું લાગે તો સાપુતારા અને ગિરનાર નો ઓપ્શન આપે ને જે લોકો એમ કે કે આજ વધારે વોટ આપે વોટ મળે જ
ઓપ્શન એ તા જવું હો આપડે એવું કરવાનું.
હ કેમ કે આ બધું હમણાં બી કેટલું પાણી ભરાયેલું મુંબઈમાં.
એ તો ટ્રેન બી બંધ.
ટ્રેન ને પટરી પર પાણી ભરાઈ ગયેલું.
એજ તો.
તમને કઈ આવવામાં તકલીફ ન પડે ને કચ્છ થી.
નહી અ આમ સુરત બાજુ પાણી ભરાય એ તો હ જોઈએ ચાલ ને હું થાતું છે તો.
તકલીફ પડતી હોય તો
નહી તો ત્યાં ત્યાં લગીને તો પ પાણી હો પેલું થઈ જાહે.
હમ્મ.
અંબાલાલ કાકા બોગાહી આપ્યા કરે ને એટલે મજા આવે ત્યાને આગાહી આપે તે.
હા કસે જવાનું હોય એટલે
હા કેન્સલ એ તો ઠીક છે એ બધું મૂક તો નવરાત્રીમાં આપી દીધી તો શું કરવાનું?
નવરાત્રીને તો વા જ લાગી જાય તો હતો ઘાઘરા કેવી રીતના પહેરવાનું.
એજ ને.
હ. એજ ને અમે પાછા ગરબા ક્લાસ જઈએ.
બો હોય છે.
હા.
બરાબર ડેલી જાય કે?
ડેલી ડેલી.
હમ
નવરાત્રીશ સુધી ન હોય.
બરાબર કેટલી ફીસ હોય ને.
હા, ફીસ આ વખતે પચીસો છે.
બરાબર.
હમ. એ છોડ ની, તું તો આપડે માથેેરાન વાળું, એ પેલું ફડવા જવાનું ટ્રીપ નું બોલ.
હા. તો ચાલ હવે માથેરાનનું પેલી ચરટી મા ગ્રુપમાં એડ કને માથેરાનનું તું તાર ભાઈ ને પૂછી લે. હા તો એક વાર પૂછી લે તારા ભાઈ ને, હું છે ને હું ની. અને પછી એવું હોય, તો ગિરનાર ને પેલું સાપૂતારા વાળું કઈક કે ને જો એ બે માંથી જે વધારે માર્ટ આપે કે ભાઈ સપુટારા જવાના હોય તો સપુટારા, ગિરનાર જવાના હોય તો ગિરનાર, જા જવાનો તા.
હા તે જ. કેમ કે પેલું બી રિસ્કટ છે આમણા, એટલે ત્યાં તો જવાય જ ને. આ સાપુતારા વાળું જ થેમ કઈ ની. એટ જોઈએ ને.
હમ. બાકી જે ડિસાઇડ થાય એને